તો
અવાજ આવે છે? મારો? મજામાં?
બસ મજામાં? તમે મજામાં?
હા એકદમ મજામાં તો ચાલોને આજે આપણે પરિવાર વિશે વાત કરીએ.
હા આ ખુબ સરસ ઉપયોગી વિષય છે.
બિલકુલ અને પરિવારમાં દરેક માણસને આમ જીવનનો મહત્વનો ભાગ છે ને!
પરિવારથી પ્રેમ સંભાળ અને સંસ્કાર મળે છે આપણને.
બિલકુલ અને ના..
ઘરના મોટા લોકો બાળકોને સારી રીતે માર્ગદર્શન આપે છે.
અને અઢળક જવાબદારી હોય
હા બધા પોતાનું કામ ઈમાનદારીથી કરે છે તો ઘર સારી તે ચાલે છે.
બિલકુલ અને ઘરમાં છે ને એકબીજા સાથે વાત કરવી ખૂબ જ જરૂરી છે
વાત કરવાથી સમજણ વધે છે અને ગેરસમજ ઓછી થાય પૈ છે
બિલકુલ અને પરિવારમાં જો પ્રેમ હોય તો મુશ્કેલ સમય પણ આમ સરળ છે લાગે છે ને
એકદમ સાચી વાત છે તમારી એકતા પરિવારની સૌથી મોટી તાકાત છે
અને નાના બાળકો છે ને આમ મોટા લોકો પાસે આમ ઘણી સારી વાતો હલ્ શીખે છે
હા જેમ કે વિનામ્રતા સત્ય બોલવું મોટા નું સન્માન કરવું
બિલકુલ અને પરિવારમાં તો છે ને આમ તહેવારો પણ આમ આનંદથી ઉજવાય છે
આ તહેવાર થી બધા એક સાથે મળે છે
આપડે તહેવારો ની વાત કરીએ એમાં દિવાળી ઉત્તરાયણ અને નવરાત્રી જેવા તહેવારોર ઉત્સલ આવ આવેે છે
હા એવા દિવસોમાં ઘરની સફાઈ પણ થઈ જાય છે નહી
બિલકુલ અને ઘણા ઘરમાં છે ને સ્વાદિષ્ટ જમવાનું પણ બને છે
હા બધા એક સાથે બેસીને ભોજન કરે તે સારી પરંપરા છે
અને ઘરમાં છે ને આ મોટા લોકોની સલાહ છે ને ઘણી ઉપયોગી હોય છે
હા તેમના અનુભવોથી ઘણું શીખવા મળે છે આપણાને
બિલકુલ અને પરિવારમાં નાના બાળકોને એમ સારી આદતો પણ શીખવાડ્યો આવે છે આપવામાં આવે છે
હા સવારે વેલા ઉઠું પણ એક સારી આદત છે
બિલકુલ અને સમય ન મહત્વ પણ આમ ઘરમાં છે ને સમજાવવામાં આવે છે
હા સમય પર કામ કરવું દરેક માટે જરૂરી છે
બિલકુલ અને પરિવારમાં સ્વચ્છતાનુંું પણ આમ ધ્યાન રાખવું જોઈએ
સ્વચ્છ ઘરમાં રહેવું જો સ્વસ્થ માટે જરૂરી છે
બિલકુલ અને ઘરમાં જડ આમ કેવાય ને છોડ અને ફૂલ પણ ઉગાડવા આવે છે તેના
હા આજથી ઘરનું વાતાવરણ સુંદર બને છે
અને મદદ કરવાથી છે ને આમ બિલકુલ આમ કેવા ને કે બહ આમ સારું કેહેવાય અભ્યાસ માટે પણ આમ શાંત જગ્યા પણ જરૂરી જ છે એના કારણે
હા મદદ કરવાથી પ્રેમ પણ વધે છે
બિલકુલ અને કોઈ વ્યક્તિ બીમાર પડે તો બધા તેની સંભાળ પણ રાખે
હા આ પરિવારની ખાસિયત જ એ છે
બિલકુલ અને ઘરમાં જો નાના બાળકોને રમત પણ રમે છે ને
હા રમમાતથી શરીર તંદુરસ્ત રહે છે
અને અભ્યાસ માટે પણ આમ શાંત જગ્યા ખૂબ જ જરૂરી હોય છે
હા ઘરનું શાંત વાતાવરણ ધ્યાન વધારે છે
બિલકુલ અને પુસ્તકોથી તો છે ને આમ નવું જ્ઞાન મળે છે
હા ઘરમાં દરેક વસ્તુને યોગ્ય જગ્યાએ મૂકવી જોઈએ આપણે
બિલકુલ
હા બીજળી અને પાણીનો બચાવ પણ ઘરથી સારું થાય છે.
બિલકુલ અને આ આદત છે ને દેશ માટે પણ આમ સારી જ છે.
હા સ્વચ્છ ભોજન સ્વસ્થ માટે ઉપયોગી છે.
બિલકુલ તમારી સાથે કારણ કે સ્વચ્છ ભોજન એકદમ આપણા સ્વાસ્થ્ય માટે સારું છે ને પરિવારમાં જો શાંતિ હોય તો ઘરનું વાતાવરણ સરસ જ લાગે છે ને
હા શાંતિથી બધા ખુશીથી રહે છે હા
બિલકુલ અને ઘરમાં તો છે ને વૃદ્ધ લોકોનું સન્માન કરવું જોઈએ
હા તેમની સેવા કરવી પણ સારી વાત છે આપની મા
બિલકુલ અને નાના બાળકોને છે ને સારી ભાષા બોલવાની પણ શીખ આપવી જોઈએ.
બિલકુલ મીઠા શબ્દો સાંભળા સંબંધો મજબૂત બનાવે છે.
બિલકુલ અને પરિવારમાં આમ નિયમ પણ હોવો જ જોઈએ કઈક ને કંઈક તો
હા નિયમ શિસ્ત બને છે.
અને આદરથી છે ને સંબંધો છે ને એકદમ મજબૂત બને છે.
હા પરિવારમાં હસ્યા અને આનંદ પન જરૂરી છે.
બિલકુલ એટલે તો કેવ છે કે હસવાથી છે ને મન પણ હલકું થાય છે.
હા ઘરમાં સારા સંસ્કારનું મહત્ત્વ ઘણું છે આપણી માટે
બિલકુલ અને સંસ્કારથી તો આમ કેવાય ને સમાજ પણ આમ મજબૂત બને છે.
આ રીતે પરિવાર જીવનનો મજબૂત આધાર છે.
બિલકુલ અને આજ રીતે પરિવારમાં છે ને બીજા સમજ સામજની કે કેવાય ને કે કલ્પના પણ મુશ્કેલ છે આપડે કરી અને બીજું જોવા જઈએ તો કેવાય ને કે બીજા બોવ જ બધા પરિવાર ના મહત્વ છે. જેના પર આપણે હજી થોડીક વાતો કરીશું ને તો વધારે
હવે આપણે પરિવારના બીજા મહત્વના મુદ્દા વિશે વાત કરીએ.
બધું જ મળશે બીજી બી થોડી ચર્ચા કરીશ
હા. હા ચર્ચા ઘણી રસપ્રદ છે.
હા તો અવાજ આવે છે મારો
હા
હા તો આપડે કયા હતા પરિવારમાં સમાજની સૌથી નાની એકદમ આમ ગણાય છે કેવાય ને
હા ઘણા પરિવાર મલે તો એક સારી સોસાયટી બને છે.
અને સોસાયટી ના કામ અને શહેરનો વિકાસ થાય છે તેના કારણે
આ રીતે પરિવારથી દેશ સુધી નો સંબંધ જોડાય છે આપડા
બિલકુલ. અને ઘરમાં સેને સિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે.
હા શીથી દરેક કામ સરળ બને છે.
બિલકુલ અને સમયનું જો પાલન કરવું પણ એ ખૂબ જ સુંદર આદત છે.
હા સમયનું મહત્વ દરેક ઉંમરમાં હોય છે.
બિલકુલ અને ઘરમાં જો બધા એકબીજા સાથે નમ્રતા થી બોલે અને વર્તન કરે તો એ તો ખૂબ જ સુંદર એ છે.
હા મીઠા શબલોથી પ્રેમ વધે છે.
અને ક્રોધ કરવાથી છે ને શાંતિ વધુ સારી ગણાય છે.
હા. શાંતિથી ઘણી મુશ્કેલીઓનો ઉકેલ મળી શકે છે.
બિલકુલ અનેને ઘરમાં જો સફાઈ રોજ કરવી જ જોઈએ આપણેે.
બિલકુલ સ્વચ્છ ઘરમાં રોગની શક્યતા ઓછી રહે છે.
અને રસોડું પણ આમ સ્વચ્છ જ હોવું જોઈએ.
સ્વચ્છ રસોડામાં બનાવેલું ભોજન સારું હોય છે.
અને પાણીનો યોગ્ય છે ને ઉપયોગ કરવો જોઈએ આપડે કમસે કમ ક્યા નવી સ્ટેજ કરવું જોઈએ.
બિલકુલ સાચી વાત છે પાણી બચાવું દરેક ની જવાબ દારી છે એમાં તો આપડી ખાસ.
અને વીજળી ન પણ છે ને એમ બચાવ કરવો જોઈએ.
જરૂર. ના હોય જરૂર જરૂર ના હોય ત્યારે લાાઈટ અને પંખો બંધ કરવો જોઈએ.
બિલકુલ હ ઘરમાં જંગ ઝાડ અને છોડ ઉગાવ તું જ રહેવું જોઈએ જેનાથી છે ને હરિયાલી પણ વધે અને આપણને ઓક્સિજન પણ મળે
હા, હરિયાલીથી, હવે પણ સારી આવે છે.
બીજી એક વાત કહ ને, તો કેવાય ને કે પરિવારમાં છેને, પુસ્તકોનું પણ આમ બહુજ મોટું મહત્વ છે.
એકદમ સો ટકાની વાત છે, પુસ્તક વાંચવાથી ગાળ. વધે છે.
બિલકુલ અને બાળકોને, રોજ આમ વાંચન માટે પ્રોત્સાહ આપવો, જ જોઈએ.
હા, વાંચનથી, ભષણ પણ સારી બને છે, આપડી.
બિલકુલ અને ઘરમાં રમત માટે પણ આમ સમય આપવો જોઈએ, થોડોક
થી, શરીર અને મનને તંદુરસ્ત બને છે.
બિલકુલ એને ઘરમાં વૃદ્ધ લોકોનું સ્થાન ખુબજ મહત્વ જ્યા.
હા, તેમની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ, આપણે
બિલકુલ, અને તેમની પાસે ઘણું અનુભવ અને જ્ઞાન હોય છે.
હા, તેમના શબ્દો ઘણી વાર માર્ગદર્શન, આપે છે.
ઘરમાં જો નાના બાળકોને, સારા સંસ્કાર આપવા જ જોઈએ.
બિલકુલ સંસ્કારથી, સારા નાગરિક બને છે.
અને સત્ય બોલવું, એક સારી આદત
હા, બિલકુલ ઈમાનદારી દરેક જગ્યાએ સમાન આપવામાં આવે.
બિલકુલ અને ઘરમાં છેને, એકબીજાની મદદ તો કરવી જ જોઈએ. જેથી, કરીને બધું જ કામ અને જે બધું હોય, એ બધું હળવું થાય
હા, મદદથી પ્રેમ અને વિશ્વાસ વધે છે.
કુલ. આજે આટલા બધા આપડે વાત કરીએ, આટલા બધા વિષય પર મને ખુબજ આનંદ થયો હતો મારી જોડે અને ખુબ મજા આવી ગઈ, આપણે ચોક્કસ બીજી વાર આ વિષય પર વાત કરીશું.
હા, ચોક્કસ મને પણ ખુબ મજા આવી ગઈ, આપડે બીજી વાર વાત આવજો